હલોો કેમ છ
હેલો કેમ છો
મજામાં તમે કેમ છો
અમે સારા છે
શું કરો
કઈ નઈ બેસી રહેલા હતા
હા
વાતાવરણ કેવું છે
હું છે સાંજ થઈ ગઈ હા ગરમી બહુ છે સાંજ થઇ ગઈ તો પણ તડકો જ છે આજ તમારા બજુ કેવું છે
સારું છે
કેરી ના આવું ખાધી કે નહી
હમ ખાધી છે ગરમી માં કેવું ક્યાંાગે
બો કંટાર આવે
હમ
હા તમારે તે બાજુ વાતાવરણ કેવું છે
સારું છે હમણાં વરસાદ આવવાની તૈયારી છે
હા પવનને એમ આવે
હા પવન તો ઠંડા ઠંડા આવતો છે
હા છઠ્ઠો મહિના ચાલ્યા કરે પણ વરસાદ નથી આ જો આવ્યો અમારા બાજુ
લેટ થી આ હ
હા
વરસાદ તો ગમે ત્યારે આવી જાય
સાચે જ ભણવાન કે કેવું ચાલે
સારું છે ભણવાનું
હા ઘરે બધા સારા છે કે
હા સારા છે
હા
તો ખેતરમાં ખેડું કે નહી
નથી આ છું તમે ભાત વાય્યું
હા મારે વાત પહેરવાની બાકી છે હવે
હા તમારે ખેડું કે નહી
ખેડવાનું પણ બાકી છે
હા સાફ ને આવું કર્યું હશે ને
હા
હ વરસાદ લેટ થી આવે એટલે ભાત ભી લેટ થી વાવવાનું
હા લેખ થી જ વાવા પડશે હમણાં
હા પછી ખેતી ભી લેટ થઈ જશે
હા વરસાદમાં ભત
ખેડૂતોને બહુ પ્રોબ્લેમ થઈ જાય પછી
હા
હમ સમયસર તે લોકોને પાણી નથી મળે
તમારે તે બાજુ નદી માં પાણી સારું આવ્યું
હા સારું છે
હા મારે પણ સારું છે પણ થોડું ગંદુ આવતું છે
હા અમારા બાજુ બધું સારું જ છે પાણી ના આવું
પાણીમાં કચરું વધારે હોય
હા
પા પાણી સારું નથી આતી એથી જગ્યા બગડે છે અમારી
અમારે ત્યાં અહિયાં તો સારું આવે તે નદી છે ને નદી માંથી ફિલ્ટર થઈને આવે
તો જારે કોઈ નથી
એ તે હ છે બીજા બાસ હા થઈ ગયયો બીજા બાર કામ ને આવા કરવા ગીધા
તો તમે કામ નથી કરતા
તો હું ઘરે છું પેલા જ બધું કામ ના કરી નાખું હમણાં સાંજ થઈ તો પાણી ના આવું આવે કે નહી તો વાસણ ના આવું ઘસવાનું
ખાવાનું પીવાનું કેવું છે
હા ઠીક છે તમારું
હા ઠીક છે ગરમીમાં થોડું સાવાદું જ ખાવા પડે
હા બારનું નાવ ખાતા હશે ને તમે
બાર ન તો કોઈ વાર જ આઈસક્રીમ લનેવું
હા
ગરમીમાં તો ઠંડુ પીણું જ વધારે પીએ
હા હા હા ફરવાનવા જાય કે નહી
હા પ્રવાસે તો ગેલા હતા
હા કોલેજ ને યાદ આવે કે તમને
હા કોલેજની યાદ તો આવે
કોઈવા ટીચર્સ નને નાું ફોન કરે કે નહી તમે
કોલ કરીએ
ચાલુ તો હવે ઓકે બાય
બાય.